હેલો જય શ્રી ક્રિષ્ન બેેન.
જય શ્રી ક્રિષ્ન કેમ છો?
હું પણ મજામાં છું, તમે પણ કેમ છો?
હું પણ મજામાં છું.
આજે સોચ્યું કે પક્ષી અને જાનવરની દુનિયા પર થોડુંક વાત કરીએ.
હા, હા બઉ જ સરસ વિષય શે. પ્રકૃતિમાં પક્ષી અને જાનવર બનેનું ઘણું મહત્ત્વ છે.
બિલકુલ સાચું થયું, સવારે ચકલીઓના ચહચાહટ સાંભળીએ તો મન એકદમ પ્રસન્ન થઈ જાય.
હા, સરસ કયો શો બૂન તમે, અને મોર નો નાચ જોવો લાગે કે કુદરત પોતાની સુંદરતા બનાવી રઈ છે.
તમે કયો પક્ષી વધારે પસંદ કરો છો?
મને પોપટ બઉ ગમે છે. એના રંગ, એના ઓલુ બોલવાની રીત બઉ મ મજાની હોય છે, તમને?
મને કબૂતર અને કોયલ બહુ જ ગમે છે કોયલ ના મીઠો અવાજ. સાંભળને મને ખુશ થઈ જાય.
સાચું ક્યો છો તમે, અને જાણવાની માં તમે ક્યુ જાનવર વધારે પસંદ છે?
મને ગાય બહુ પસંદ છે. ગાય આપણા દૂધ આપે છે, દેશી ઘી દહીં માખણ અને પનીર બને છે.
હ સરસ કયો છો તમે અને પણ ખૂબ વફાદાર હોય છે, એ ઘરની રખવાળી કરે છે.
એવમ સાચુ કયું છે. કુતરાની વાત તો અલગ છે, બિલાડી પણ ઉંદરથી ઘર બચાવે છે.
સાચું ક્યો છો સિંહને જંગલનો રજા કહેવાય છે.
એમની હિંમત અને તાકત જોવા જેવી હોય છે.
હાથી પણ બહુ બુદ્ધિશાળી, અને શાંત જાનવર છે.
આજકલ જંગલો ઓછા થઈ રહ્યા છે. એટલો ઘણા પક્ષી અને જાનવરોને તકલીફ પડી રહી છે.
હા. એટલે આપણે વૃક્ષો વાવા જો અને પર્યાવરણનું રક્ષણ કરવું જોઈ છે,
સાચા અર્થમાં જો આપણે પ્રકૃતિ બચાવીશું તો, પક્ષી અને જાનવર પણ સુરક્ષિત રહે છે.
બિલકુલ સરસ ક્યો સોં તમે બેન, આપની ફરજ છે કે કોઈ જાનવરને તકલીફ ના આપીએ, અને બધા જ જીવો સાથે પ્રેમથી રહીએ,
એકદમ સાચું વાત કરું છું, પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે પ્રેમ કરશું તો જીવન વધારે સુંદર બને છે.
જાનવરો વિશેષ ઘણી વાત કરી હતી, આજે થોડુક વધારે વિસ્તારથી વાત કરીએ?
હા હા, જરૂર એકદમ સાચું કઈું મને તો નાના નાની પક્ષી જોવા બહુ ગમે છે. એવમ લોકોની ઉડાન જોઈને મન ખુશ થઈ જાય છે,
સાચું ક્યો સોં તમે, ધ્યાન આપ્યું છે, કે પક્ષી પોતાને ઘોસલું કેવી મહેનતથી બનાવે છે.
હા હા, એક તણખલુમ લાવીને એ લોકો ઘોસલું તૈયાર કરે છે, એમાંથી આપણે મહેનત અને સબ્ર શીખવા મળે છે.
બિલકુલ સરસ ક્યો છો તમેં કરીને ચકલી તો શહેરમાં ઓછી થઈ જાય છે, એના માટે ઘરની બહાર પાણી અને દાણો જોઈ છે.
આ ગરમીના દિવસોમાં પક્ષીઓને પાણી બહુ જરૂરી હોય છે.
સાચું ક્યો છો તમે જાનવરો પણ ઇન્સાન ઇન્સાન જેમ પ્યાર અને દર્દ મહેસૂસ કરે છે.
એટલે કોઈ પણ જાનવર સાથે મારપીટ કે ખરાબ વ્યવહાર ન કરવો જોઈએ,
સાચું ક્યો સોં ગાય, ભેંસ, બકરી, જેવા પાલતુ જાનવર ખેતી અને દૂધ માટે ખૂબ ઉપયોગ છે.
અને દૂધ રણના વિસ્તારોમાં લોકાને તફર કરવામાં મદદ કરે છે.
સરસ કયો છો તમે. ઘોડો પણ વર્ષોથી ઉષણની સાથે રહ્યો છે,
ચંગલમાં જાનવોને જંગલમાં જરઅવસા દેવા જોઈ એક લોકાને પ્રકરતી ઘર એજે છે.
બિલકુલ સરસ કયો છો તમે જો જંગલ કપાઈ જશે તો, પ્રાણીઓનું જીવન મુશ્કિલ બની જાય છે.
એટલેજ સરકાર અને લોકો બને મહિને જંગલ અને વન્યજીવીનો સંરક્ષણ કર અ કરવું જરૂરી છે.
સાચું કેશો બાળકોને પણ નાનપણથી પ્લાનિઓ અને પક્ષીઓ સાથે પ્રેમ બર્ધું શીખવું જોઈ છે.
હા, કારણ કે દયા અને કરુણા એ સારા માણસની નિશાની છે.
સાચી વાત પ્રકૃતિ પક્ષી અને જાનવર આપણો જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
હા જો આપણું એમનું ધ્યાન રાખીશું તો પ્રકૃતિ સંતલીત પણ બની રહી શે.
સાચું કેસો તો જાનુ આપડે આજથી એક સંપલક એક સંપ એક સંકલ્પ કરીએ. એ પક્ષીઓ માટે પાણી અને દાણા. મૂકશું અને કોઈ પણ જાનવરને તકલીફ નહીં આપીયે.
કને પણ સાચું થયું છે.
હમ. આ બહુ સરસ વિચાર છે. નાની નાની કોશ-શી-શોથી પણ મોટો બદલા આવે છે.
તમ તમને પણ ઓર તમે પણ ઓર વિષય પ તો છે, જાનવરના કિતના મહત્વ સંતિ
હા, મને જાનવર ખુબ ગમે છે. ગાય ભેંસ બકરી અને ઊંટ આપણા માટે ખૂબ ઉપયોગી છે.
સાચી વાત ગાય આપણે દૂધ આપે છે અને દૂધ દહી ઘી. અને મખન બને છે.
અને કૂતરો તો ઘરની રખવાલી કરે છે ખૂબ વફાદાર જાનવર છે.
એકદમ સાચી વાત કરે છે.
હમ તો બિલાડી પણ સારું પાલતુ જાનવર છે એ ઉંદર પકડી ઘર સાફ રાખવાનું માની જાય છે.
આપકી આવાજ નહી આ રહી એક બાર વાપસ બોલોને હેલો.
હેલો આ રહી હે, ના અને કુતરો અને કૂતરો તો ઘરની ઘરની રખવાલી કરે છે એ ખૂબ વફાદાર જાનવર છે.
બિલાણી પણ સારું પાલતુન જાનવર છે એક અંદર પકડીને ઘર સાફ. રાખવામાં મદદ કરે છે.
હા, જંગલના જાનવર પર ખૂબ રસપ્રદ હોય છે. સિંહ, વાઘ, હાથી અને ખૂબ હરણ. જોવા બધાને ગમે છે, ગુજરાતીમાં અને હિન્દીમાં બંને. હા, જાનવરોના નામ બહુ છે મને. આ હમ.
હાથી ખૂબ સમજદાર અને તાકાતવર હોય છે.
હા તમે સાચું કહો છો.
હા, પણ આપણે બધા જ જાનવરોની રક્ષા કરવાની જોઈએ. જંગલ બચી જાય તો જાનવર પણ બચે.
સાચું કહો છો તમે. અને ઘોડો ખૂબ ગમે, ઘોડો. ઝડપી દોડે છે, અને પહેલાના જમાના મે લોગા તેનો ખૂબ ઉપયોગ કરતા તા.
હા. અને ઊંટ તો રણનો જહાજ કહે છે. કચ્છના રણમાં ઊંટ વગર મુસાફરી કરવી મુશ્કિલ બને છે.
સાચી વાત ક્યો સો તમે. ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર પણ રહી શકે છે. એની આ ખાસિયત બધાને નવાઈ લાગે.
તમને ખબર છે? હાથીની યાદશક્તિ ખૂબ તેજ હોય છે. એ ઘણી વાતો લાંબા સમય સુધી યાદ રાખે છે.
હા. અને અને વાંદરો ખૂબ હોશિયાર હોય છે. એ લોકોની નકલ કરવામાં પણ માહિર હોવે છે.
જંગલમાં સિંહ અને જાનવીરોનો રાજા કહેવાય છે. એની દહાડ સાંભળીનો બીજા જાનવરો ડરી જાય છે.
સાચું ક્યો સો. પણ બાઘ ખૂબ શક્તિશાલી હોય છે. એ ખૂબ સારી રીતે સીધી શિકાર કરે છે.
હરણ ખૂબ સુંદર અને ફૂર્તિલું હોએ છે. એ બહુત ઝડપી દોડી શકે છે.
સાચું ક્યો સો તમે. મોર તો પક્ષ પક્ષી છે. પણ વરસાદ-વરસાદ આવે ત્યારે એનો નાચવા જોવાની મજા અલગ હી જ હોય છે.
દૂસરી બી છે. અહ પાછું વાત કરતાં, જય શ્રી કૃષ્ણા.
જય શ્રી કૃષ્ણા.